નમસ્કાર બેસો
જેમાં
તમારે ત્યાં શું ચાલે છે?
હ સારું ચાલે છે તમારી બાજુ પેડ પાધો બરાબર છે ને
બસ અમારી ત્યાં તો એટલે પણ નું કાર્ય ચા ચાલી રહ્યું છે.
હ હ પેડ પોધા તો આપડે જરૂરી છે હવા ઉજાસ આપડે ઓક્સિજન આપીએ પેડ પોધા
હમ્મ તમે એકદમ આજે જે વિષય પર વિષય ઉપર વાત કરી રહ્યા છો એ ખુબ જ આનંદમય વિષય છે, હું તમને કેઉ કે જે વૃક્ષો છે, ને જે પૌધાઓ છે, એ આપડા જીવન માટે એટલા જરૂરી છે, કે જે આપડે કહીએ કે આપણને જે અ શ્વાસ લેવા માટે હોય, કે કઈ ખાવા પીવા માટે હોય, એ બધા આપડને આપણને વૃક્ષથી અને પેડ પૌધ આ થી જ મળી શકીએ છે. તમને શું લાગે આ જીવનમાં પેડ પોધા કેટલું જરૂરી છે?
બઉ જરૂરી છે પેડ પોધા વગર તો આપડે જીવી ના શકીએ, આપડે પેડ પોધા જો હવા ઉજા સાલે આપણ ઓક્સિજન આપે,
તમે જે કીધું કે પેડ તમે જે કીધું કે વૃક્ષ જો એ છે, આપણને એટલું બધું મદદગારી છે. પણ હું કેઉં છું જે આજની કાલોમાં જે ઘણા બધા લોકો એ સરકારે જે આ વૃક્ષોને કાપી રહ્યા છે, તે આપણા ખુબ જ હાનિકારક છે. ને અને એને બચાવવા માટે છે, એને બચાવવા માટે હું કેઉશ કે જે સરકારને કોઈ બી જો ફેસલ લેવું હોય તો એ વૃક્ષોને વધારવા માટે કે એમને એટલે ઉગાવા માટે એવું નિર્ણય લેવું જોઈએ, કે બધા ને ફાયદોકારી થયું જોયું.
બરાબર છે મારે કેવાનું માટ પેડ પોધાના કે વિષય મેં કેવાનું એવું છે, કે દરેક દરેક અ મતલબ એ અ માણસને એક પેડ લગાવાનું બઉં જ જરૂરી છે.
હમ્મ હું પણ એજ કહેવા માંગુ છું, કે જે આપડો જે બી જનમ દિન દિવસ હોય છે, ત્યારે આપડે એવી કલ્પના કરવી જોઈએ, કે એવો સંકલ્પ લેવો જોઈએ, કે જીવનમાં આપડે જ્યારે બી આપડો જે જનમ દિવસ આવે છે, આપડે એક વૃક્ષ તો જીવનમાં એક વાર લગાવું જ જોઈએ, એ વૃક્ષ લગાવાથી આપડા જે ઘરનું જે વાતાવરણ છે એ ખૂબ જ બદલી જાય છે, કોઈ કોઈ ઘણા બધા લોકોને આવા જે ભારતમાં રહી એ લોકો એ વૃક્ષો એટલા ગમી રહ્યા છે, કે હું તમને શબ્દોમાં બયા કરી શકતો નથી.
બરાબર છે. બરાબર છે, તમારી બિલકુલ એટલે મારે પેડ પોંધા ના માં કેવાનો મતલબ એ છે કે આપડે જીવન માં પેડ હોય તો આપડે બધું રીતે સારા આપડે જીવી શકીએ, પેડ પોધા વગેરે હવા ઉજાસ આપડે આપડે એટલે કેવાનો મતલબ એ કે દરેક ઇન્સાન ને પેડ લગાવાનું બહુ જ જરૂરી છે,
હા, તમે જે ક્યો છો. કે હવા કે પાણી માટે જે જરૂરી છે, આજની કાલોમાં તો એના માટે હું સાક્ષી ઉભો રહ્યો છું, કે જે આપણને જીવા માટે જે હવા જોઈએ, રેવા માટે જે ઘરમાં આપણે જે એ ઉજાસ જોઈએ. તેને થંભ થંભાવવા માટે આપણે જે વૃક્ષો લગાવે છે અને પધાઓ લગાવી રહ્યા છે. એજ આપણે એટલો મદદગાર રૂપે સાબિત થયો છે કે આપણે એને કઈ કહી શકતા નથી પણ જીવનમાં આપણે એક વાર એવું સંકલ્પને એવું નિર્ણય લેવું જોઈએ કે વૃક્ષો ઉગાવાથી આપણને એટલો લાભ મળી રહ્યો છે અને સરકારે પણ એવું કર્યું છે કે ઘણા બધા આપણે આજની ટાઈમ ઉપર જોશું કે જે ખેલો રમતો રહ્યો રમતો હોવા રહીએ છેએ ત્યાં આપણે જો જોઈ છે કે તેમાં લોકો શું છે કે કઈ ભી હોય તો એ વૃક્ષ લગાવવો કઈ બીજા હોય તો વૃક્ષ લગાવું આવા નિર્ણયથી આપણા જે ભારત દેશનું છે ખુબ જ પ્રોત્સાહન અને ઉપપૂર્વક રહ્યું છે.
તમને ખબર જ હશે જે વૃક્ષો છે એ જીવનમાં એટલે ખૂબ જ અ મહત્ત્વપૂર્ણ છે.
બરાબર છે
તમે કહેશો જો તમને ખબર હશે કે જે વૃક્ષોની જે પણ આપણે આજની કાળમાં જે સમયના આટલું વધુ એટલે આપણને એટલું બધું કાર્ય કર્યું છે કે જેની કોઈ આપણેે કલ્ કલ્પના નથી કરી શકીયુ છે. વૃક્ષો જીવનને આપણા જીવનને એવી રીતે બચાવી રહ્યા છે કે આજે લોકો ઘણા બધા દવાખાનાઓમાં જાવી રહ્યા છે ત્યારથી વૃક્ષોના એવા આયુર્વેદિક ને એવા અ અ વિવિધ પ્રકારોના અ અ દવાઈઓથી આપણને જે જે ભી કોઈ ભી ઘાવ હોય એને આપણે એક તરત જ ઈલાજ કરી શકીએ છીએ.
બરાબર છે. મારો કેહેવાનો મતલબ પેડના બારામાં એવું છે કે દરેક ઘરના આગળ એક પેડ અ જરૂરી છે. એક પેડમાં પોંધો જરૂરી લગાવવાનો જોઈએ. એક દરેક ઘરના આગળ એક પોંધો લગાવવાનું બહુ જરૂરી છે આપડે શરીર માટે છોકરો માટે એ આપણે હવા-ઉજાસ માટે
તમે જે કેવો છે જે એક પોંધો લગાવવા માટે જે એક એક છે એ બહુ સારું તમે વિચારી રહ્યા છો. ને હું તમને જે કેવું કે આ બધું જે વિચારીને જો આપણે એક દિવસ આટલા મોટા અ આપણે ભારતને એટલો ગ્રીન‌ ભારત બનાવીને આપણે આ આપણા દેશનું નામ પણ રોશન કરી શકીએ છીએ.
બરાબર છે. મારા પેડ ના બારા માં તમારી મારી વાત કેવી બરાબર લાગી છે પેડ ના બારા માં જે તમને મેં આ પી શું એ બધું બરાબર લાગી?
તમારું અવાજ નથી આવતું.
હેલો! હવે આવી રહ્યો? જો મેં પેડ ના બારમાં તમને જો નિર્ણય એ એક આપડે વાત કરી છે. તમને બરાબર લાગી છે ને બરાબર છે ને મારી વાત
તમે જે વૃક્ષો માટે કીધું છે એ ચોક્કસ એટલે એકદમ સા સારૂજ કીધું છે કેમકે જે તમારું જે વિચાર છે. કે આપણને જે વૃક્ષો લગાવવાથી જે આપણે ફાયદો થાય છે જે લાભ થાય છે, એ આપણે કહી શકતા નથી કેમકે જે, જીવનમાં જે આપણને એટલુંજ જરૂરી છે વૃક્ષો એની, એની હું એટલે શબ્દોમાં નથી બયા કરી શકતો પણ વૃક્ષોથી આપ, આપણને એટલો લાભ થયો છે એને, એટલો આપણે આગળ વધી રહ્યો તો આપણને જે શ્વાસ લેવા માટે હોય કે કોઈને કઈ મદદ કરવા માટે હોય, કોઈ આ પેડ એટલે જરૂરી છે કે આપણને છાયા બી આપે છે,
બરાબર છે છાયા આપે છે મેન તો આપડે પેડ બહુજ, સારું છે આપડે છાયલો કેટલો આપે છે, એટલે જ કહું છું કે આપડે દરેક ઘરના આગળ એક પેડ, બહુજ જરૂરી છે, આપડે લાઈટ જે હા દરેક ઘરના આગળ એક, પેડ જરૂરી છેઆપડે લાઈટ જાય તો આપડે પેડ ના નીચે બેસાય જઈને બે બેસી શકો.
હમમ તમે ક્યો છો જે આજની સમય માં, જે આપણને જે ઈલેક્ટ્રીસીટી મળી રહી છે, જે કોઈ આપડે જે ઈલેક્ટ્રીસીટી જે વઈ જાય, તો આપણને જે વૃક્ષો છે એ મદદગાર કરે છે. ઘણા બધા લોકોની, આગળ એટલો મોટો આંગન હોય છે કે એ લોકો, એ લોકો ની જયારે પણ કંઈક લાઇટ નથી તો એ લોકો વૃક્ષો ની નીચે તાજી હવા, ને છત્રછાયા નુ વર્ણન કરી રહ્યું છે,
હા એટલે જ તો કહું છું દરેક ને આપણે કેવા માટે આજે આપણે એવા માટે પેડ પાળવા માટે વાત કરી છે. એટલે દરેક, ના ઘરના આગળ કે ઘરના આંગન માં હોય કે, ઘરના આગળ હોય એક પેડ હોના બહોત મતલબ જરૂરી છે,
હમહમમ
દરેક ઘરમાં યા આંગન માં,
હા આજ આજની દિવસ માં માં તો ઘણા બધા લોકો એટલે જુદા જુદા લોકો એવા કરી રહ્યા છે કે, કોઈ કોઈ લોકો ઘણા આંગન માં લગાવી દે છે, આજે જે લોકો બિલ્ડિંગ પર રહે ફ્લેટ માં રહે એ લોકો પોતપોતાની ગેલેરી માં, અથવા કે ઘરની દરવાજા ની બાર લગાવે છે, એ એવા એવા બી લોકો જે બંગલોમાં રહે છે, એ પોતાના ટેરેસ ઉપર પણ લગાવીને એ લોકો નુ ઘર એટલું પવિત્ર બનાવી રહ્યું છે, કે એમનું ઘર જે છે એ દેખાવમાં બી સરસ લાગે છે ને એ. એમને એ લોકો નો લાભ બી મળી રહયો છે
બરાબર છે અરલેજ કહેવુંજોઈએ કે જે પેડ હે જે કાટે લોકો બધા કાટે છે એ હાનિકારક છે જે કાટે છે એ બરાબર નથી, આપડે ઉગાવવવા જોઈએ પેડને કાટવાનું ના હોય,
હમમ તમે જે ક્યો છો જે સાચી વાત ક્યો છો, કેમકે જે કાપવાથી જે આપણને જે નુકસાન થઇ રહ્યું છે, સરકારે એવો નિર્ણય લેવો જોઈએ, કે લોકો જે કોઈ બી જે વૃક્ષ કાપી રહ્યું છે એમને સખત દંડ અને કાર્યવાહી કરવીજ જોઈએ કેમકે,
બસ બરાબર છે.
છે.
બરાબર છે, વૃક્ષ વગર આપડે જીવન અધૂરું છે.
તો હું અંતમાં એવો જ કહેવા માંગુ છું કે જે આપણને જે કોઈ બી વૃક્ષો લગાવે ને જે કોઈને બી એવું શોખ હોય તો લોકો લોકો પોતાના ઘરે અથવા આંગણોમાં અથવા કોઈ કોઈ લોકો ગાડીઓમાં બી આજકાલ તો લોકો દુકા નોમાં એટલે વ્યાપાર કરીએ તો એ લોકો દુકાનોમાં બી આજકાલ વૃક્ષો લગાવી રહ્યા છે. હું પોતે જ એવું કેવુ છું કે જે આટલું જરૂરી મુજબ છે. કે જે વૃક્ષોને પૌધા લગાવવા માટે આટલો જરૂર થઈ ગયો છે, તે તેની કોઈ કલ્પના નથી.
મારે હું વિચાર કરું છું મારો કેવાનો મતલબ એ છે, કે હવે બારિશ નો ટાઈમ થઈ ગયો છે. તો એટલે મારે ઘર ના આગળ હવે એક પો પેદ લગાવવાની મારી ઈચ્છા છે, એટલે મુ લગાવવાની છું
જેવી કે તમારી ઈચ્છા છે, એવા ઘણા બધા લોકોની હોય છે, કે વરસાદોની ઋતુમાં આપણને એટલે વૃક્ષ લગાવવાનો ખુબ જ શોખ હોવો જોઈએ. તો અંતમાં હું એવું જ કે શું કે મને તમારી સાથે આ વિષય પર વાત કરવાનો ખુબ જ આનંદ આયવુ ને વૃક્ષથી વૃક્ષોથી રહેેવાનું ને વૃક્ષો માટે કઈ બી કાર્ય કરવાનું એ આપડો એક ફરજ છે, એક આ જાગૃત નાગરિકનો ફરજ છે, એક વૃક્ષ લગાવાનો
વાત
મને તમારી વિસ આ વિષય પર વાત કરવાનો ખુબ અજ આનંદ આયવો આગળ આપડે મળીશું કઈ નવો વિષય ઉપર વાત કરીએ ત્યાર સુધી આપડો આભાર.
હારું જય શ્રી કૃષ્ણ.